હલો
હાલો
શું તમને મારા અવાજ આવી રહ્યા છે? મિત્ર
હા મિત્ર તમારો સ્પષ્ટ અવાજ આવી રહ્યો છે.
કેવુ ચાલી રહ્યુ છે જિંદગીમાં
કઈ ને સારા જ બધા ઘરે સારા જ છે પણ સ તમારે?
શું તમે હવે ઠીક છો?
હા મિત્ર હવે તો હું ઠીક છું.
ચાલુને આપણે પ્રવાસ અને ગુજરાતના સ્થળો વિશે થોડી ચર્ચા વિચારણા કરીએ.
હા મિત્ર ચોક્કસ ચાલોને
પ્રવાસ માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પ્રવાસ દ્વારા વ્યક્તિને નવી જગ્યાઓ નવી સંસ્કૃતિઓ, ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્ય વિશે જાણવા મળે છે. પ્રવાસ મનને આનંદ તાજગીની અને નવી ઉર્જા પ્રદાન કરે છે. ગુજરાત રાજ્ય તેમના સમૃદ્ધ ઇતિહાસ સંસ્કૃતિ, ધાર્મિક મહત્ત્વ અને કુદરાતી સૌંદર્ય માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આપણે જેમ જેમ પ્રવાસ કરતા જઈએ તેમ તેમ આપણને તે જગ્યા વિશે ખૂબ માહિતી મળે છે, તેમજ ખૂબ મજા પણ આવે છે. આપણને ઘણું બધું નવું એવું શીખવા મળે છે, કે જેને કે આપણે આપણા જીવનમાં ઘણા બધા સુધારો કરી શકીએ છીએ. આપણે જેમ જેમ નવા નવા સ્થળો પર આપણે પ્રવાસ કરીએ તેમ તેમ ત્યાંની સંસ્કૃતિ વિશે કે ત્યાંની રહેણી કહેણી વિશે આપણને ખૂબ જાણવા મળે છે, અને તેના ઉપરથી શીખ લઈને આપણે આપને પોતાનું જીવન સુધારી શકીએ છીએ તેમજ ગુજરાતના પ્રવાસના સ્થળો એટલા બધા છે. કે તેમાં
કેટલાક ઇતિહાસ સંસ્કૃતિ કે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો છે. જે આપણને ઘણું બધું શીખવું ત શીખવે છે, તથા તેવા ગુજરાતના મુખ્ય પ્રવાસના સ્થળોમાં પહેલું સ્થળ છે, સોમનાથ મંદિર. સોમનાથ મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલું છે. તે ભગ ભગવાન શિવના બાર જ્યોતિર લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ માનવવામાંમા આવે છે. આ મંદિર અનેક વખત તૂટી પડ્યું હોવા છતાં ફરીથી ભવ્ય રીતે બનાવવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવ છે. લોકો દૂર દૂર થી આ જગ્યાએ પણ દર્શન કરવાવા કરવા આવે છે. દ્વારકા, દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર મદિરો તરીકે જાણીતી છે. દ્વારકાધીશ મંદિર ગોમટી ઘાટ અને બેટ દ્વારકા અહીંના મુખ્ય આકર્ષણ છે. આ સ્થળ હિન્દુ ધર્મના ચાર ધામો ધામોમાંનું એક મહત્વપૂર્ણ ધામ છે. દ્વારકા એ શ્રી કૃષ્ણના સમયની સમયની બનાવવામાં આવેલી છે. તેમજ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર જંગલ એકસશ સીહો માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીં સિંહો ઉપરાંત ચીતા, હરણ, નીલગાય, મગર, અનેક અનેક જાતના પક્ષીઓ જોવા મળે છે. ગુજરાત પ્રેમીઓ માટે આ સ્થળ ખૂબ જ આકર્ષક છે અહીંના સિહો જોવા માટે લોકો આખા દુનિયામાંથી આવે છે, કારણ કે અહીંના સિંહો બીજે કઈ જોવા મળતા નથી હ આ જગ્યા ગીરમાં આવેલી છે એમજ. અહિયા ફરવાની પણ ખુબ અલગ જ મજા આવે છે, તેમજ કચ્છ નુ રણ કચ્છનું સફેદ રણ વિશ્વના સૌથી અનોખા સ્થળોમાં એક છે. પૂર્ણિમાની રાત્રે સફેદ રંગનું સૌંદર્ય ખૂબ આકર્ષે છે. અહીં યોજાય તો રણોત્સવ ગુજરાતની લોકસંસ્કૃતિ છે. સંગીત નૃત્ય અને હસ્તકલાનું સુંદર પ્રદર્શન કરે છે. કચ્છ ના રણમાં દર વખતે લોકો દૂર દૂરથી ફરાવે છે, કારણ કે અહ તી યોજાતો જે ફેસ્ટિવલો છે. એ ફેસ્ટિવલમાં આપણને ઘણું બધું શીખવા મળે છે, તેમજ ત્યાંની સંસ્કૃતિ આપણને ખૂબ જોવામ જાણવા જેવું મળે છે, તેથી તેથી અહીં રવણોત્સવમાં લોકો ખુબ જવા કે. ફરવા માટે આવે છે સાપુતારા સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે જે ડાંગ જિલ્લામાં આવેલું છે. અ શાંત વાતાવરણ હરિયાળી સરોવર ધોધ અને ટેકરીઓ પ્રવાસીઓ ને ખૂબ આકર્ષે છે. ઉનાળામાં પ્રવાસ માટે આ એક ઉત્તમ સ્થળ છે. હ એક હિલ સ્ટેશન છે જ્યા
ખૂબ મજા આવે છે કારણ કે ત્યાંનું વાતાવરણ એટલું જ સરસ હોય છે. મસ્ત મજાનો ઠંડો આવે છે તેમજ ત્યાં જે લારી ગલ્લા હોય ત્યાં પણ આપણને બેસીને ખાવાની ખુબ મજા આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાના કેવડયા ખાતે આવેલી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તે ભારતમાં ભારત ન લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની સ્મૃતિમાં બનાવવામાં આવે છે. અહી મ્યુઝિયમ, વેલી ઓફ ફ્લાવર્સ અને અન્ય અ અનેક આકર્ષણ પણ છે. આ સ્ટેટ્યુ ઓફ યુનિટ જવા માટે લોકો દૂર દૂરથી આવે છે કારણ કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા હ છે આ ગુજરાતમાં એક નાના જિલ્લામાં આપલી છે. તેમજ અહીં વિદેશી પ્રવાસીઓ ખુબ આવે છે કારણ કે આવી પ્રતિમા બીજી કેતી નથી તેથી અહિયાં વિદેશના લોકો ખૂબ ફરા માટે આવે છે. ચાપાનેર અને પાવાગઢ આ સ્થળ ઐતિહાસિક અને ધાર્મિક દ એ ખુબ મહત્વ ધરાવે છે. પાવાગઢની ટેકરી પર આવેલું આ કાલિકા માતા ન મંદિર હજારો ભક્તોને આકર્ષિત જાપાન અને યુનેસ્કો દ્વારા વિશ્વ સ્થળ તરીકે માન્યતા આપવામાં આવે છે.
તો મિત્ર તમે પણ આ ગુજરાતના પ્રવાસના સ્થળો વિશે થોડી માહિતી આપશો.
હા મિત્રો ચોક્કસ. તમે કું એમાં ગુજરાતના અનેક પર્યટન સ્થળ છે. જેમાં તમે જણાવ્યું એમ કે સોમનાથ પ પછી, કચ્છ ન સફેદ રણ અને દ્વારકા એ સોનાની નગરી છે. પછી સાપુતારા, આહવા ડેન્ગ્યુ અને નર્મદાનું તમે કીધું એ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજી તરફ જે એક આપણા પ્રાચીન શવાાવીરા લથર એવા અનેક બધા પર્યટન સ્થળો છે. અને આમ ખાસ આપણો ફેમસ અમદાવાદ ન કાકરિયા તળાવ આ બધા અનેક પર્યટન સ્થળ છે. ુ આપને ખાસ જોવાલાયક અને માહિતી મેળવી અને ખૂબ મજા માનવાની પ્રય પ્રયાસના સ્થળો છે જ્યાં મોટે ભાગના આપણે ગુજરાતના તમામ શાળાઓ માંથી પ્રવાસ માટે આ જગ્યા એ લઈ જવામાં આવતું હોય છે અને બધા વિધાર્ તો કઈ જંગ ખુબ જ મજા માણે અને તેની માહિતી મેળવતા હોય છે. તેથી તો આપણે ક્યાં છ. કુછ દિન તો ગુજારો ગુજરાત મેં! એ અમઠું જ નથી કહેવાયું અને ગુજરાત એ પ્રવાસ સનષેત્રે એક અત્યંત સમગ અને વૈવિધ્ય બળ સભર રાજ્ય છે. અહી, દરિયાનો કિનારો રણ, પર્વતો, ઐતિહાસિક સ્થાપત્ય અને ધાર્મિક સ્થળનો અદ્ભુત સંગમ જોવા મળે છે. જો આપણે ગુજરાતના પ્રવાસ. પ્રવાસન સ્થનો જાનકારી તરીકે જોઈ તો, ઐતિહાસિક અને આર્થિક આર્ટિક આર્કિટેકચરસ્ સ્થળ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે કેવ તેમજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જે આજે વૈશ્વિક સ્તરે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ બની ગઈ છે. અહીં લેઝર્સ શો વેલી ઓફ ભાવાર્થ અને જંગલ સફારી માણા જેવી છે. અન જેમાં ખુબ જ આનંદ આવે છે. અને મેં જણાવ્યું એમ જ કે મોઢેરાનુ સૂર્યમંદિર શિલ્પ કળાનો બે નૂન નમૂનો અને તાજેતરમાં તે ભારતના પ્રથમ સંપૂર્ણ સો સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે પણ ઉભરી આવું છે. ત્યાં ઘણા બધા વ્યક્તિઓ જતા હોય છે. તે માને છે કે સૂર્યની પહેલી કિરણ આ મંદિરમાં પડે છે. અને ચંપાનેર પાવાગઢ આ એક ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. જ્યાં દર નવરાત્રિએ ખુબ જ ભીડ થતી હોય છે અને ત્યાં ખુબ આનંદિત થી નવરાત્રી નો તહેવાર મનાવતા હોય છે. જ અન્ય એક વર્લ્ડ હેરિટેજ હસાઇટ જ્યાં ઇતિહાસ અને પ્રકૃતિ નો સંગમ રહેલો છે. અને ધાર્મિક પ્રવાસન તરીકે જોઈ તો સોમનાથ મંદિર, દ્વારકા, અંબાજી અને પાવાગઢ દ્વારકા જોઈએ તો આપણે ભગવાન કૃષ્ણની નગરી અને ચાર ધામોનો એક મુખ્ય ધામ માનવમાં આવે છે. તેથી અહિયાં ખુબ જ વધુ પ્રક પડતર પ્રમાણમાં માણસો દર્શન કરવા તેમજ પ્રવાસન સ્ તરીકે આવતા હોય છે અને સોમનાથ એ બાર જ્યોતિ ન જ્યોતિર્લિંગોમાં પ્રથમ અને સમૃદ્ધ કિનારો અને સાંજની આરતી મને શાંતિ આપતી હોય છે તેથી સોમનાથ મંદિર ને પણ ખુબ જ, મારવામાં આવતું હોય છે. તેમજ આપણે જોયું તો વેકેશન નું આયોજન જો કરવામાં આવે તો આપણો ગુજરાત નો સ્થળ ઉપર માન કરવો જોઈયે જેથી આપણને ખુબ જ માહિતી પણ આપણે ગુજરાત પણ સ પ્રગટ થાય અને, બધાને માહિતી મળી રહે. આ રહી હતી મારે ગુજ, ગુજરાત અને પ્રવાસન સ્થળ પર ની યાદોની ચર્ચા.
તમારે ખૂબ આભાર મિત્ર.
હા મિત્ર, આભાર.